એટલે.
હા કેમ છે મિત્ર.
મજા મા
હા મિત્ર. એ તબિયત ઘણી સારી છે ને.
હા સાચી છે
હમ્મ ત આજે તમે શું કરતા છ
કોઈ નહી હું જ બશે
હમ્મ તો ભણવાનું હવે કેવું ચાલતું છે તમારું
સારું
હ મિત્ર તો આજે તમે આમ જ બેઠા છો કે કઈ કામ કર
અમાજ બેઠાશે
ચાલ ને આપણે ખાદ વિષય પર વાત કરીએ
હા
હમ્મ મેં વિષય હોદેલો છે સરકાર ને સરકારની યોજનાઓનો લાભ
હા
હા આપણે તે ટોપિક પર વાત કરીએ
હા
તો મિત્રો આજે આપણે જોઈએ કે સરકાર ની યોજના જેના જે હોય છે સરકાર બહાર તો ઘણી બધી પાડે છે જે નેચર એટલે કેેજ જે ઓછી મિલકત ધરાવતા આવક ધરાવતા હોય જેમ કે એસ ટી એસ સી કેટેગરી વાળા માટે લાભદાયક યોજનાઓ ખૂબ જ સરકાર બહાર પાડતી હોય છે જેના દ્વારા લોકો લાભ લઈને પોતાનું ઘર કે યોજનાઓનો લાભ લઈને પોતાના જીવનને વિકાસ કરી શકે એમ પરંતુ ને આપ આજે જોઈએ તો મોટા ભાગની યોજનાઓ જે ગામડાઓ સુધી કે એસટી એસસી વર્ગના લોકો સુધી પહોંચતી જ નથી અને એ લોકોને ખબર પણ નથી પડતી કે કઈ યોજનાઓ ક્યારે આવે છે ને બધી અને જો ગામડાના વડાને ખબર પડતી હોય છે અને એ એનો લાભ લેવામાં જેટલી આવક આપવામાં આવે એ પણ અડધી તો એ લોકો લે લેતા હોય છે જવાડા હોય છે એ લોકો જેમ કે હમણાં ગામડામાં. ઘર નું જે હોય છે. ઘરના બાંધકામ માટે જો. પસ. આપવામાં આવે કોઈને. તેમાંથી પણ અડધા જે સરપંચ હોય છે એ લોકો લઈ લેતા હોય છે. જેનાથી જેને આવક આવેલી હોય એને ખુબ જ નુકસાન થતું હોય છે કારણ કે ઘર બાંધહરો માલ સામાનને બધું લાવવા પડતું હોય છે અનેને એમાં પૈસા ખોટી પડતા હોય છે તે રીતે તે. પોતાનું ઘર પણ સારી રીતે બાંધી ના શકે.
હા.
બીજી યોજના જેમ કે. છોકરીઓ માટે કલ્યાણ યોજના જે સરકારી સાયકલ વાળી એના દ્વારા પણ બહ બધી છોકરીઓને સાયકલ આપવામાં આવે છે અને એ લોકો દૂર. આવતા હોય તો સાયકલ થી સાયકલ લઈ જઈને. એ લોકો ઓછા ટાઈમમાં અને ટાઈમસ આવજાવ કરી દેતા હોય છે.
હમ.
તેવી ર પણ બીજી યોજનાઓ સરકારની યોજનાઓ પસે હજુ સરકારને આ. બીપીએલ કાર્ડ વાળી એમાં જે ઓછા આવકે ઓછી કિંમતે અનાજ મળતું હોય છેપ. વા અને જેનાથી એ લોકોને. અનાજમાં રાહત દરે અનાજ મેળવીને. એ લોકો પોતાનું જીવન ગુજારવામાં સહેલું પડતું હોય છે તેવીજ રીતે. જે. સો દિવસ નું. યોજના આવતી હોય છે. સો દિવસ કામ કરીને પેસા મળવીને. પણ એક પ્રકારની ખૂબ જ લોકોને લાભાર્થી યોજના છે. તેજ રીતે અલગ અલગ યોજનાઓ કાઢવામાં આવેલી છે જે લોકો. પનાવ. હિત માટે ખુબ જ ઉપયોગી હોય છે. મોટે ભાગેની યોજના લોકોને લોકો સુધી પહોંચતી જ નથી એનો એ લોકો લાભ પણ લઈ શકતા નથી તેથી તેમનો વિકાસ સ્થ અટકી જાય છે. તમને મિત્ર.
હા તો કેવ ને મિત્ર તમે.
હમ. આવી હ છે.
હા મિત્ર બરાબર આગળ બોલો.
હા. અંગ્રેજના ગામડા તો ખભરની કોને હશે. હય પણ પહચા. જ.
હા મિત્રો. આગળ બોલો આગળ.
હા.
હવે બીજી જોઈએ આપણે. કે બસ પાસ વાળી જોઈએ. એ પણ છોકરાઓ અને છોકરીઓમાં અલગ અલગસ બસપાસની જે કિંમત આપેલી હોય છે એમાં છોકરીઓને દસ કે વીસ રૂપિયા જ ભરીને આખોપાસ કેટલી બે કિલોમીટર ના અંતરે. બસ પાસ કાઢી આપવામાં આવે છે પણ એજ છોકરાઓ માટે ખુબ જ વધારે કિંમત હોય છે એ લોકો છોકરીઓનીિ સાબ બે ત્રણ ચાર ગણી વધારે કિંમત હોય છે. તો. એ પણ એક ભેદભાવ જો નીકળી આવે છે કેમ કે. જ્યાં જ્યાં સુધી ભણતા હોય છે ત્યાં સુધી તો ક છોકરા બી કમાતા હોય છે.
હમ.
એટલે બંને માટે ઈક્વલ રહેેવા જોઈએ.
હા.
જે સમાજ માટે થોડુંક છોકરા અને છોકરીઓમાં ભેદભાવ પાડતું એક યોજના જે વિશે પણ હવે એના વિશે તો હું કરીએ સરકાર કઈ પગલા નથી લેતી છોકરાઓ વિશે વિતર.
હમ.
એ તો લેવા જ જોઈએ કે બંને તે રીતે કેમ કે બંને જો. પછાત જ વર્ગ ના રેતા શો. છોકરાઓને તો મુશ્કેલી જ પડી જાય.
હા પડે છે.
તે જ તો આટલે દૂર એટલે બંને માટે ઈક્વલ નિયમ ર તો થોડુંક સારું. સમાનતા જેવી નની અમ ર. જેથી છોકરાઓ પણ ઘણી દૂરથી આવજાવ કરી શકે. સ્સ્કૂલ કે કોલેજ હાર.
હા.
હમ. એ સ સરકાર ન યોજના. તો. બહાર તો ખૂબ પાડે છે. પણ એમાંથી અડધી તો ગામડાઓ સુધી. પહોંચતી નથી.
હા.
લોકોને ખબર પણ નથી હોતી કે આ યોજનાઓ વિશે જેનો લાભ મળી શકે એમ. એજ રીતના આપણે પેલી યોજના જોઈએ કે, ઉમર થઈ ગયેલી રહી તો એ લોકોને
હમ્મ
એનાથી પણ લોકોને ખુબ જ ફાયદો થાય છે. કારણ કે જે લોકો કમાય પણ નહી શક્યા કેમ કે જેમ ઉમર થતી જાય તેમ લોકોને ઉર્જા શક્તિ પણ ઘટી જ જાય છે. અને તે લોકો સારી રીતે કામ પણ નથી કરી શકતા.
હમ્મ
એટલે એ લોકોને થોડાક પેહા મળી જાય, તો એ લોકો નુ મહિનો પણ મસ્ત સારી રીતે પસાર થઈ જાય છે. એકલાક રૂપિયામાં એટલે સારી બાબત છે. જે સરકારે સારું કાઢેલું એ યોજના તો તમે મિત તો આગળ જણા છો.
હા. કઈ ના
હા, મિત્રો તમે આગળ જણાવો ને
હા સરકારે રોજના આપની
હા મિત્ર બરાબર છે. આગળ બોલો
હમ્મ
ટ્રેક્ટર યોજના લઈએ તો એમાં અમુક ઓછી કિંમત થઇ ગઈ છે. જેમ પૈસા ભરીને મળતી હોય છે. એમાં ટ્રેક્ટર આપવામાં આવે છે. એ પણ એક સારી યોજના છે.
હા
ઓછા કિંમતે તેક્ટર યોજના માંથી તેક્ટર આપણે મેળવી શકી છે. પરંતુ એમાં પણ ફોર્મ ભરવા પડે તેમાં ખુબ જ ડોક્યુમેન્ટ વેરફિકેશન માટે તે આગ્રહવે છે.
હમ્મ
હમ્મ, એટલે એમાં બી બહજ એમ ઘાટ પડતો હોય છે. ડોક્યુમેન્ટ બનાવવા પણ તો મિત્રો આજે આપણે આટલું જ રાખીએ.
હા.